કેમ છો.
મજામાં છું તમે
હું પણ મજામાં છું અ આજ મને તારી સાથે મુલગા મુ અ અ પૂરેપૂરી ભેદભાવ આ વિષય પર વાત કરવાની છે અ મને લાગે છે કે આ વિષય અ સમાજ માટે ખૂબ મહત્વનો છે
હા મનજે તો બિલકુલ સાચું મનજે મુલગ મનજે પોરા નાને પુરી પતિ ના વચને ભેદભાવ આપનારા સમાજની જૂની અને દ દુખદ સમસ્યા છે હે ને અને ઘન્યા પરિવારોમાં તો આજે આપન આપણ દીકારાને વધારે મહત્ત્વ આપવામ છે ને અને આવે છે તો એ અને દીકરીને આછું સમજાવે છે
હ હા હા એકદમ સાચું એ સાચું છે બાળક દીકરો હોય કે દીકરી અ બંને સમાન હોવા જોઈએ પણ ઘણી વાર દીકરાને વધારે પ્રેમ વધારે સ્વતંત્રતા વધારે ખર્ચો અને વધારે અવસર મળે છે. અ જ્યારે દીકરી માટે નિયમ મર્યાદત અને ઓછા અવસર રાખ આપવામાં આવે છે ને
બિલકુલજ હાથ ભેદભાવ તો ફક્ત અન્યના નથી અને પણ દિખારી ના ત્ આત્મવિશ્વાસ શિક્ષણ ભવિષ્ય અને સામાજિક પ્રકૃતિ વૃદ્ધિના અસર કરે છે.
હમ્મ અ પહેલા તો એ કહ કે અ દીકરા દીકરીનો ભેદભાવ એટલે શું છે?
જ્યારે પરિવાર અથવા સમજાવા સમજાવવા દીકરાના અને દીકરીના સાથે માના સામાન વર્તન થય તો દીકરાને વધારે મહત્વ અપાવ છે અને અને દીકરીને તો ઓછું મનાવે છે અને ત્યારે મનજે ત્યારે અને દીકરાને દીકરીને ભેદભાવ કહે છે.
અને અ એટલે દીકરાને ઘરનો વારસ અને દિકરી ને ભાર સમજાવાની માનસિકતા પણ આ ભેદભાવ નો ભાગ છે ને
હા અને ભેદભાવ કેવાં કેવાં રૂ રૂપે જે જોવા મળે
હા એકદમ સાચું
અને આજે તો દીકરાને સારા સ્કૂલમાં મુકાવો દીકરીને નહીં. અને દીકરાને તો પૌષ્ટિક ભોજનો દેવો દીકરીને અશુદ્ધ દેવો હેને
આ ભેદભાવ કેવાં કેવાં રૂપ રૂપે જોવા મળે છે.
ભેદભાવ મજે ઘણી રીતે ને જ મળે છે. દીકરા ને સારુંને બે જા લગે દીકરીને મનજે તે ભોજન નહી દેવાનું નંતર દીકરાને બાર જવા ભાર સુધા દેનું સતત દિકરી ને અને રો દીકરાને શોક પુરા કર દીકરા દીકરીને નહી કહી દ્યા છો હે ને અને દીકરાને પરફેક્ટમાં દીિકારી દીકરીને અને ઓછો માને છે ને ખરા અને ઘર કામ દીકરી પાસે કરવાળું છે
અ હા આ પધું રોજ રોજિંદગી થા થયું હોય છે ને
બિલકુલ
અ તારાં માટે ભેદભાવની સોચ ક્યાંથી આવી
ઘણા કારણો છે જૂની જૂની પરંપરા છે ને હો સામાજિક માન્યતા હોજ ધેર્ય પ્રાર્થના વશધિકારની વર્ષધિકારની જ ચાલશે અને હવે તો વિચાર કર અને એ માન્યતા કે દીકરાનું અને વૃદ્ધાવસ્થામાં માતા પિતા સારો જ પસે હને
હા પણ આજે પણ આજે સમયે બદલાયો છે ને તો દીકરીઓ પણ મા માતા પિતાના પિતાની બરાબર સેવા કરે છે કમાઈ કરે છે અને પરિવાર નું નામ રોશન કરે છે
એકદમ બરોબર કઈ રહી છે તું
હા શિક્ષણમાં ભેદભાવ એવી રીતે થાય છે
ઘણાર ઘરમાં દીકરાને કોલેજ સુુતિ ભાગવન આવે છે પણ દીકરી ને એને તો પરિવારની છે અને કઈને તો આશુ ભગવાન માં આવે છે કે ક્યારેક વરીને ઓષ હોવે હોવા શકતા અને એને તો અગળ ભનવા નથી દેતા ઘણા બનવા દેતા હે ને
હા આ એકદમ સાચું છે આ ખ ખુબ દુ વખત છે શિક્ષણ બંને માટે સમાન હોવું જોઈએ ને
બિલકુલજ શેશનથી જ દીકરાની આત્મ નિર્ભર બનવી શકી હ
બિલકુલ શિક્ષણ થી જ દીકરી આત્મનિર્ભર બની શકે ને
હા ઘરમાં ઘર કામ તો શીખવું ઘરવાનું નથી અનેક્ તો દીકરીને જો કામ કરવાડું છે તો અને દીકરાને ફક્ત આરામ આપો છે તો એ ગલત છે ને અને ઘર અને ઘરની જવાબદારી તો આંતરેની હોવી જ છે
ઘણા ઘરમાં દીકરી પાસે પાસે જ ઘરમાં કરવા વામાં આવે છે એ વિશે શું છે કઈ
જ તોજ તો ખૂબ જ ઈચ્છ જે મતલબ
હા દીકરા દીકરા એ પણ અ રસોડું અને સાફ સફાઈ ઘરની મદદ હા બધું શી શીખવું જોઈએ ને
હાજે
હા અ ક્યારેક ભોજન અને આરોગ્યમાં પણ ફરક ક કરવામાં આવે છે ને
અને દીકરાને ક્યારે પણ ભાર ભાર નથી એ પર
ઘરમાં સારું
ના ભરવાર ધડું હા જ તો ઘણા ઘરમાં દીકરીને જ માતા પિતા અને સ્વતી મોટો સરાવ બને છે ને
હ હા સ્વાસ્થ્ય માટે બંને સમાન મહત્વ ન જ છે ને
હાજે તો અને નઈ દીકરાને તો પણ નુકસાન કર છે જ્યારે દીકરાને શિક્ષકો શીખવાડમાં આવી કે તું ખાસશે ન તો તો બુદ્ધિ મળશે અને ત્યારે એવા અહંકાર ગેરજિમ્મેદારી અથવા સમાત આ વિશે ને અને એટલે જ સમાનતાજ બધધા ને માટેટી જરૂરી છે
હા દીકરાની સ્વતંત્ર અને દીકરીને નિયમ આપનો ભેદભાવ નો ભાગ છે ને હા દીકરો રાત સુધી બહાર રહે તો ચાલે પણ દીકરીને જલ્દી અ આવું પડે તો દીકરો મિત્ર સાથે ફરી શક કે અ પણ દીકરીને અ રોકટોક અને સુરક્ષા જરૂરી છે પણ નિયમ અ સમાન હોવું જોઈએ. પણ ગકોને
જે વા વા
હ હ હ
ના ના થી હા છે જો
હા વિશ્વાસ અને માર્ગદર્શન બંને સમાન મળવું જોઈએ ને. એકદમ સાચું
એકદમ સાચું
હા! ઘની વાર લોકો અ ડી દીકરીને ભાર સમજે છે અને તું શું અ કઈશ?
એકદમ સાચ
હા દિકરી ક્યારેય પન અભાર નથી એ પરિવારની ખુશી પ્રેમ અને અ થાકાત છે આ જ દિકરીઓ ડોક એન્જિનિયરિંગ, ટીચર, પોલીસ, અ ઓફિસ, બિઝનેસમન બીજનેસ મન બધું બની રહી છે ને, તો આ ઘના ઘરમાં દીકરી જ માતા-પિતા નો સ્વતિ મોટો સહારો બને છે. અને અ શું આ ભે અ ભેદભાવ ફક્ત દીકરીને જ નુકસાન કરે છે?
મજે તો શિષ્યના રહીને શિષ્યની જાગૃતિ કરતી છે. સમાનતા આવી છે અને કાનૂના સાથે માનસિકા બદલવી પન જરૂરી છે.
હા અ અ દીકરી અને દીકરા નો ભેદભાવ સમાજ પર શું અસર કરે છે?
દીકરાનો અને દીકરીનો જે બધા મે સમાન છે કે શિક્ષણ
આથી સ્ત્રી શિક્ષણ ઓછું થાય ને તો સ્ત્રીઓ આર્થિક રીતે નબળી રહ
હા! અને ભોજન મજે આરોગ્ય પ્રેમ અને અવસરમાં તો ભેદભાવ ન હોવે જોઈને
થી બુરાઈઓ થઇ વધે અને સમાજમાં અસંતુલન તો પેદા થાય એ જે સમાજ દી કરીને સન્માન નથી આપતો, એ સમાજ પૂર્ણ પ્રગતિ કરી શકો અ શકતો નથી ને? હા, તો દીકરાઓ દીકરી બંને સમાન પ્રેમ આપવું જોઈએ. અને શિક્ષણમાં પણ સમાન અવસર આપવા જોઈએ ઘરમાં બંને શીખવા જોઈએ સંપત્તિ તો સંપત્તિમાં સમાન અધિકાર આપવા જોઈએ. હા દીકરીને આત્મવિશ્વાસ અને અ સમર્થન આપવું જોઈએ દીકરી નો પન સન્માન અને અ સમાનતા શિકવાવ જોઈએ
હા જે ઘરકામ તો બધાને જવાબદારી હોવી જોઈએ ને
હા! અને એ શિક્ષણથી પણ વિચાર બદલે છે જાડ જરા જયારે બાલક લોકોને નાની ઉંમરથી અસમાનતા આદર અધિકાર અને જીમેદારી શીખવામાં અ આવે ત્યારે અ સમાજ ધીરે ધીરે બદલાઈ શકે ને?
હા! ખૂબ સારું ધન્યવાત હ બેન
હા હા ખુબ સારું થાય તારી સાથે વાત કરીને
હા આવજો